ઓ કેમ છ
બસ મઝામાં. તમે કેમ છો?
હું પણ એકદમ સરસ મઝામાં હ‌, તોય જો મને થોડા પ્રશ્ન પૂછવાતા તમારાથી કે અ કઈ રીતે આ આપણે આપણે જે હેલ્થ નું છે એ આપણે ધ્યાન રાખી શકીએ. કારણ કે એ કહેવાય ને કે ઘણી વાર આપણે કામમાં આટલા વ્યસ્ત થઈ જાતા હોય ને કે આપડે કેવાય ને કે ન ધ્યાન રાખી શકતા પછી આપણે જ તકલીફ થતી હોય, પણ મને એવા નાના નાના નુસ્ખા થોડા સાંભળવા છે જે આ પણે જલ્દી કરી શકીએ, અને જેનાથીને આપણનો સમય પણ ન બગડે અને આપણી હેલ્થ નું પણ ધ્યાન રહે, તો તમે કાંઈ એવું કરો છો તમારી હેલ્થ નું ધ્યાન રાખવા માટે?
હા તમે કીધું એ વાત હું ઘણી વાર એવું મારી લાઈફમાં હું ટ્રાય કરી ચૂકી છું. પેલીતો આપડે વાત કરીએ ને તો બહારનું ખાવાનું બધું આપણે અવોઈડ કરવું જોઈએ, હું જાણું છું ને ત્યાં સુધી, ખાવું જોઈએ પણ પંદર વીસ દિવસે એક વખત. જો તમને એટલું બધું જ મન થાતું હોય, બારનું ખાવાનું, તો ઈજ વસ્તુ તમે આઈટમ ઘરે બનાવીને પણ તમે. -ખાઈ શકો એમ. અને મેં છે ને, હમણાં મારો વેઇટ દસ બાર કિલો છે ને લોસ કર્યો છે. અ ડોક્ટરને એની - દૈની અ મને કીધું ને એ રીતે. તો તમે, બધું માણસો ખાવા પાછળ એટલા દોડતા હોય છે. તો તમે... બધું ધ્યાનથી ને ખાવ ને એકદમ માપસર તો તમે ઘણું તમારી બોડી માં- -ચેન્જીસ કરી શકો છો. અને શું કેવાય અત્યારની અ મહિલાઓ છે ને, કાર્યમાં એટલી વ્યસ્ત- -થઈ ગઈ છે ને કે પોતાના જીવનમાં કે પોતાના શરીર માટે. એને કંઈ ટાઈમ જ નથી. કહીએ ને તો ચાલે, એટલે હું છે ને- -સવારે જિમમાં જાઉ ને, ત્યાં પણ ઘણી એવી મહિલાઓ છે. ડોક્ટર્સ ડોક્ટર્સ પણ યા આવે છે. કેમ કે આપને ઈ અ હું જાતી હતી ને તો હું તમને મારો એક અનુભવ તમારી સાથે શેર કરું.
કે ગાયનેક ડોક્ટર છે ઈ. ત્યાં આવે છે, બહુ જ મોટી ઉંમરના છે બેન- તો ઈ અ મને છે ને પ્રોબ્લેમ હતો ને તો હું એને બધી મારી વાત કેતી હતી કે... મારે આવી રીતનો બધો પ્રોબ્લેમ થયો. તો બધા અહીંયા અમારું આખું અ મહિલા મંડળ થઈ ગયું કે બધા. ફ્રેન્ડ સર્કલ થઈ ગયું.
તો બધા પોત પોતાના અનુભવ બધાને કેહેતા હોય કે મારી લાઈફમાં મારા જીવનમાં આવી. રીતે બધો બનાવ બયના ને હું આવી રીતે તેમાંથી નીકળી. તો એ ગાયનેક ડોક્ટર છે ને, એને કીધું કે હું છે ને ડોક્ટર છું તો મા- -રા ઘરે તો બધા કામ વાળાઓ કામ કરતા હોય રસોઈ વાળા રસોઈ કરતા હોય. પોતે ડોક્ટર છે એટલે એને ચોવીસ કલાક રેવું જ પડે કેમ કે ગાયનેક - -છે તો ગમે ત્યારે ડિલવરીનું આવે કે - ઈમરજન્સી આવે તો પોતે પોતાના ઘર ઘરનાને એટલો ટાઈમ ના આપી શકે, પોતે પોતાના બોડીને પણ એટલો ટાઈમ ના આપી શકે. એટલે ઈ કે ને કે હું છે ને મારું શરીર એનો સાથ નહોતો આપતું એમ. કે કસરત કરવી છે, કે આમ પગ ઝુકાવા કે કમર દુખવી ને એતો કમર આમ વાકી ન વળે. પણ થોડાક દિવસ આઠ દસ દિવસ થયા એને જીમ જોઈન્ટ કર્યું હતું અમારી સાથે- અને ઇ એટલા રમૂજી મેડમ છે ને, કે તમે વાત જાવા દયો. એટલા લુક વાઈઝ તમે એને જોઓ ને, તો આપને એમ થાય કે આની- -સાથે આપને પ્રેમ થઈ ગયો એવું હું તમને કવ ને તોય ચાલે. કે આપડે પ્રેમ વસ્તુ કેવાય ને, કે ઈ એમ થાય કે, ના એની સાથે આપડે વાતો- કયરા કરી, ની બધી વાતો સાંભળ્યા કરી- અને એની પાસે તો બધું ડોક્ટર છે નવું નવું જાણવાનું પણ હોય એમ એટલે ઈ કેતા હોય કે તમે તમારી જીવનમાં તમારી માટે તો તમારે ટાઈમ કાઢવો જ. -પડે ઈ પોતે ત્યા જીમમાં આવે એટલે યોગા ક, રે કસરત કરે, બધી નવી નવી આપને શીખવાડે કસરત અને કહે કે તમે તમારી જીવનમાં તમારી માટે તો તમારે સમય કાઢવો જ પડે તમે એવું નહિ કે તમારા લગ્ન થઈ ગયા. એટલે આપડું જીવન બાયડી છોકરા સાસુ સસરા પાછળ ગુમાવી નાખવુ. એવું નહી. એમ તો એ તો અમને એમનુ બધું શેર કરતા હોય તો ઈ હવે તો જીમ વગર એને ચાલતું પણ નથી. ઈ એમ કે કે અમુક મહિલા તો એવી હોય કે નહી તમારે વેઇટ લોસ કરવો છેને આમ છે ને એટલે તમે જીમમાં આવો પણ નહી તમે જીમમાં આવો. તો તમારા નવા નવા મિત્રો બને. તમારા નવા નવા સંપર્ક થાય. વધારે તમે બધાની એકબીજાની વાત તમે ખાલી શેર કરો ને, તોય તમે અડધા તો સાજા થઈ જાવ હું તો એવું કેવું માનું છું. આપડે ઘરમાં મગજ મારી હોય, ને ડિપ્રેશનમાં હોય કઈક માંદા સાજા હોય. તો ઘરમાં ઘરમાં આપડે ક્યાં જાવું હસબન્ડ છે. એ તો બહાર જઈ આવવાના છે. પાસે સાસુની બધા છે. આજુબાજુના ઘરે જઈ આવવાના છે. આપડા સસરા અને દેર ને બધા ક્યોતો બહાર જવાનાં એટલે એ લોકોનું મગજ ફ્રેશ જણ આપડે જાઉ તો જાઉ ક્યાં ગમે એવા માંદા હોય, તમે પણ તમારી થોડીક વાતચીત તમારા વાતું ચીતું થોડીક થઈ જાય તો મગજ ફ્રેશ થઈ જાય. એમ એટલે ઈ ડોક્ટર એમ કે કે તમે છે. ને આ બધું જે કાર્ય કરો છો. ને એ બહુ જ સારું છે કે ક્યાંક બધા ફરવા જઈએ તમે ખાલી જીમમાં આવો છો. તો એવું નહીં કે તમે જીમમાં કસરત જ કરો પણ તમે બધા સાથે મળીને વાતોચીતો કરો છો. તો ઈ પણ એક તમારું તમારું માંદગી હોય ઈ તમારી ભગાડી શકે છે. તો મારા અંદાજ મુજબ તો હું આવું બધું તમને કહી શકું. તો તમે શું કહો છો?
હા એ તો તમે એકદમ સાચું કીધું હો કે સાચીમાં જીમમાં જવા પછી આપડે જે કસરત કરીને કસરત ના કારણે તાતણમા ઘણું આપડું કેહેવાયને કે સ્ટ્રેસ વયુ જતું હોય. અને કેવાય ને કે કસરત કર્યા પછી અ ઘણા બધા કહેવાય ને કે આપણી નસો છે, કે આપણા શરીરમાં સુ સ્ફુર્તી આવે. નસો ખુલી જાય આપડી બધી હે ને તો સાચનમાં તમે એક વાત સાચી કીધ આપડે કેટલા બી બીઝી હોય પણ આપણે આપણા માટે ટાઈમ તો કાઢવો જ જોઈએ. નહીં તો આપણે આપડે એ વિચાર કરો ને, આપડુ ધ્યાન કોણ રાખશે. તો એ જ તમે સાચું કીધું. મને અ ઘણો મતલબ ગમે એટલું મને બસ જે હવે લાગે છે કે, મને પણ મારા માટે ટાઈમ કાઢવો જોઈએ. અને કહેવાયને ખાવા પીવાવામાં તો હું ધ્યાન રાખું જ છું. કે આપડે કેવાય ને કે, આપડે થોડા જે ડ્રાયફ્રૂટ છે. એ ખાઈ લીધા, કે પછી અ કેહેવાય ને કે, આપડે થોડા અ ઘી નેવું ખાઈ લીધું. આપડે થોડું જમવાવામાં ધ્યાન રાખીએ કે, આપડે મગની દાળ ને એવી બધી વસ્તુ ખાયે. કે આપડે જેમાં પ્રોટીન મળે છે. જે વસ્તુ તોમા. કેવાયને એનાથી ને જ આપડો કેવાય ને કે, અ કામ કરે તમે સારુ ખાશો તો જ તમારો છે. ને મગજ પણ સારો ચાલશે. તમે કેવાય ને શાંત પણ રેહશો. અને એ જ ઝાચનમાં મને પણ લાગે. એટલે કે તમે જુઓ ને આપડા ખાવાનો જ પૂરો કે પૂરો અ કેવાયને કે જે રિલેશન છે. એ, આપણા સ્વ- કેવાય ને કે, સ્વભાવ ઉપર પણ થાય છે આમ. કે આપડે કેવું ખાય છે, એ જ આપણો સ્વભાવ છે ને નક્કી કરે છે. કે સાચુ ના. તમે જોજ, જે લોકો એકદમ બહુ તીખું તીખું ને એવું બધું ખાતા હોય ને, તો એમનો સ્વભાવ જો જો. તમ કેટલું કેહેવાય ને કે તેજ મગજ છે ને, એવું બધુ છે, ને એવું થઈ જાય. અને તમે એજ અગર જુઓ, કે જે વ્યક્તિ બહુ સાદું ખાય છે‌. એકદમ તેલ મસાલા વગરનુ. તો એનો સ્વભાવ તમે જોજો, કેટલો શાંત હોય છે હેને? તો એ- છે કે, ખાવાપીવા પર ઘણી વસ્તુ ડિપેન્ડ રેય. મને પણ એવું લાગે કે, મારે સાચે ઘણું છે ને ખાવા પીવામાં જ- ચેન્જ કરવા જોઈએ, હવે આપડે કહેને લસણ, ડુંગળીને એવું બધું ખાય ને- અ મસાલા વધારે, તો એના કારણે તબીયત પણ ખરાબ થાતી હોય. આજ કાલ તો મરચાં પણ કેટલા- મતલબ તીખાને નકલી આવે એવું લાગે મને. એટલે કે એના કારણે પેટની તકલીફો બહુ જ થા- -થી હોય. તમે બારે પણ થોડું ખાવા જાવ તો, બારે પણ હવે બધું કેમિકલ વાળું ને આવે. તો બારે પણ ખાવાની ઈચ્છા ન થતી હોય. ઘણી વાર બારે ખાઈ ને કેટલી તબિયત ખરાબ થઈ જાત- -ટીવાય. તો એટલે મને એવું લાગે કે ઘરે જ- ખાવું આપડે. મતલબ કેવાય ને કે થોડું સાદું ખાવું પણ ઘરનું બનાવીને એમ લાગે કે, - -ખાવું તો આપણે એટલીસ્ટ ટેન્શન નો આવે કે આપડે કંઈ ખરાબ વસ્તુ ખાધી છે કે એવું કઈ. હે ને, તો એજ છે કે હેલ્થનું- -ધ્યાન રાખવું. આજકાલના જમાનામાં બહુ જ કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે, હુ કેવાયને આપડે અગર, - -સારું અગર આપડા પાસે કોઈ સંપત્તિ છે સૌથી મોટી, તો એ આપણી હેલ્થ જ છે. હે ને! હેલ્થ નઈ સારી હોય તો, આપડે કાંઈ જ નથી કરી શકવાના આપડા લાઈફમાં. તો એજ. મને એવું લાગે કે આપડે અ સાથે તમે એજ કીધું- -કોઈ ટ્રેનર પણ હોવું જોઈએ આપડા પાસે. જે આપડું કેહેવાય ને કે ધ્યાન આપે. આપણ ને- -અ શું કેવી રીતે આપણે શું ખાઈએ છીએ, શું એક્સરસાાઈઝ કરીએ છીએ, આપડે- -તો બસ કોઈ આપને કેવાવાળુ હોયને, સાચી સલાહ આપવા વાળુ તો આપણે વ્યવસ્થિત અને સા- -જો આપડે ધ્યાન રાખશો અને- -ક્યારેક એવું થઇ જાય કે, આપણે આપણા મન થીજ કોઈ વસ્તુ કરતા હોય ને પછી એ ક્યારેક- - કયારેક છેને ગડબડ પણ થઈ જાતી હોય, યા તો એટલે- -એ મને એવું લાગે કે, આપડે છે ને થોડુંક- આપડે કોઈક સાથે પૂછવું છે, અને ઓલરેડી એ કરેલું હોય, જે ટ્રેન હોય આ વસ્તુમાં- એને પૂછીને મને લાગે કે, આપડે છે ને આ બધું મતલબ કેવાય ને કે- -અ વિચાર કરવો જોઈએ. અને હેલ્થનો આપડે છે ને એવુ- -ધ્યાન રાખવો જોઈએ. હે ને! તમને શું લાગે?
હા, તમે કીધું ઈ વાત ની સો ટકા છે કે- લસણ ડુંગળી ખાઈએ કે જે તેજ વસ્તુ ખાતા હોય- -એનું મગજ તેજ હોય- પણ, ક્યારેક ક્યારેક એવું હોય કે, લસણ ડુંગળી છે ને તમારું લોહી પાતળું રાખે- -હું જેટલું જાણું છું, મારા અંદાજ મુજબ- -કે અમુક લોકોને લોહી જાડુ થઈ જાય- તો, એ લોકો એની સ્પેશિયલ દવા કરાવે છે. તો, લસણ ડુંગરી ખાવું ને- તો, એ આપડું લોહી પાતળું રાખે છે પણ- એ એક રીતે જોઈ ને, તો કે, ઓલા વાણિયા લોકો હોય છે ને- ઇ લોકો કોઈ દિ લસણ, ડુંગરી, બટાકા નથી ખાતા તો ઈ લોકો નુ મગજ ય શાંત હોય છે ને, ઇ લોકોની બુદ્ધિ તો એટલી શાર્પ માઇન્ડ ઈ લોકોનું હોય છે કે, આપડું કાઈ એની પાસે ભણ ના આવે, એવું કઇએ ને, તોય ચાલે એમ એટલે તમે કીધું ને એવી જ રીતે કે જે લોકો જેવું ખાય ને ઈ લોકો નુ મગજ, ઈ લોકોની વિચારસરણી ઇ લોકોની વિચાર સરરણી ને બધું ઈ ટાઈપનુંું હોય છે કે તમે તીખું તળેલું ખાવ તમે બહુ તેજ વસ્તુ ખાતા હોય ને ત તમારો મગજ એકદમ તેજ જ હોય છે. અને જે લોકો, સાદું, સાત્વિક ભોજન લેતા હોય ને, ઇ લોકો કોઈ દિ બીમાર પણ નથી પડતા અને, ઈ લોકોને કોઈ દિ દવા પણ નથી કરવી પડતી ને ઈ લોકોનું શરીર જ એટલું તંદુરસ્ત હોય છે ને કે, એને કોઈ પણ વસ્તુની દવા કે કયાય પણ જવું નથી પડતું અને તમે હુ કઉ ને ઇ જ રીતે તમે ક્યારેક જીમ, ચાલુ કરજો તમારું મગજ એટલું શાંત થઈ જાશે, તમારું બોડી તમારું સાથ દેશે તમારા નવા બેનપણીયુ બનશે, તમને એટલી મજા આવશે ઇ લાઈફ જીવવાની કાઇક તમે તમારા શરીર માટે કરો એમ, હું તો તમને ઇ રીતની સલાહ આપું છું કે તમારા શરીર નું તમે ખાસ ધ્યાન રાખજો, અને કાઈક તમારા શરીર માટે તમે કરો કે નઇ, આપડુ બોડી છે, આપડે કોક પાછળ વેસ્ટ કરવાનું ચોવીસ કલાક કે આને શું કયરુ, આને શું કયરુ એવું નઇ પણ તમે તમારા બોડી માટે કાઈક કરો, સારું ખાવ સારું જીવો સારું બધું ચોખ્ખું અ, તમે ભોજન લ્યો એવું નઇ, જાવાનું બાર ખાવા. પણ પંદર વીસ દિવસે એક વખત તમે બાર નુ ખાવ તો ચાલે. એવું નઇ કે અઠવાડિે, અ અઠવાડિયે ન અઠવાડિયે તમે બે વખત બારે ભોજન, લઈ આવો તો નો જ ચાલે, તમારા બોડીમાં પણ ઘણું નુકસાન કરે એ વસ્તુ એટલે હું તો તમને એટલી જ સલાહ આપીશ કે તમે તમારા શરીર માટે કાઈક કરો એમ અને બને ત્યાં સુધી બારનું ખાવાનું અવોઈડ કરો એટલે બાકી તો બધું, શું છે કે મને મારો અનુભવ એટલે હું તમને શેર કરું છું બાકી તો તમારી સાથે વાત કરવાની મને ખુબ મજા આવી, અને તમે તમારા અનુભવો મને કીધા, તો હું પણ એવું બધું ધ્યાન રાખીશ જે તમે તમારા અનુભવ કીધા ઇ અને મને ખબર હતી એટલી મેં તમને કીધું, બાકી તમારી સાથે વાત કરવાની મને ખુબ મજા આવી, તમારો ખુબ ખુબ આભાર.
તમારો પણ ખુબખુબ આભાર તમારો ધ્યાન રાખજો. આપડે ફરી પાછા મળશું, એક નવા ટોપિક ઉપર વાત કરશું ત્યાં સુધી આવજો
ઓકે બાય.
બાય.